હા હા આવાજ જ આયો બોલો બોલો
શું કરે છે પરરીસા બેન એ આવે છે બરોબર
હા હા આવે છે આવે છે બોલો બોલો
હમ કઈ નઈ મગ આજે તો યાદ કરી લઉ મગું બહુ દિવસ થઈ ગયા આ વાત કરે મગું લઈ જમવા બેસીતી હતી પેલા પછી મકુ નહી એટલે
બરાબર મારે પણ એમ છે જમવાનું બાકી છે હજુ પણ મેં કીધું કોલ કરી લઈએ એમ કારણ કે હમણાં તો આટલા બધાને હેલો
હમ હમ બોલો સંંભળાય છે.
હા આ બધાને ટાઈમ નહી હો તો બધા બિઝી થઈ ગયા હોય છે કામમાં રવિવારે થોડો ટાઈમ મલે તો બધાને યાદ કરી લઈએ એમ
પણ જોવાન શું કરીએ આટલી બધું બધા એમની લાઈફમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હોય છે ને અને લોકો પૈસાની પાછળ એટલા બધા દોડે છે ને એના લીધે એકા બીજી જોડે એ લોકોને ટાઈમ પસાર કરવાનો સમય જ ન
સમય નથી રહેતો પણ જોકે જો જીવન જરૂરિયાતની વસ્તુ તો સીધી વસ્તુ છે કે પૈસા જ છે તો એ તો હવે કમાવુ પડે અને એના એના પ્રોસેસમાં પછી એકબીજાને સગાવવાને ટાઈમ આપવા રહી જાય એવું થાય.
સાચી વાત છે અને એજ જોવાનું તમે આ મોંઘવારી કેટલી વધી રહી છે આજકાલ
હા મોંઘવારી વધી રહી છે ગરમી વધી રહી છે અત્યારે યુદ્ધના લીધે તેલ ને બધું નથી નથી મળતું પેટ્રોલ ના
વિચારો બેઠ પેટ્રોલ ના ભાવ તો વધે પણ વધેલા ભાવ માં પેટ્રોલ મળતું નહી પેટ્રોલ ડીઝલ લેવા લાઈનો લાગે છે
અને એક ગેસ નહી મળતો
હમ ગેસ ના બોટલ ની બહુ મોટી સમસ્યાઓ તમે નહી માનો આપણે ગેસ ન બોટલ પેલા તો આપણેે તૈયારીમાં મળી જતો હતો આ દર અઠવાડિયે તો એ લોકો લોકો આપણને એવી સેવાઓ પૂરી પાડતા હતા જ કે આપણા ઘર આગળ આવે અને આપણે પૈસા આલી અને ગેસ ન બોટલ લઈ લેતા હતા અને કદાચ ઈમરજન્સી જોઈતો હતો તો પણ આપડે તાત્કાલિકમાં એમની જે એજન્સી હોય ત ડુ દુને જઈએ તો એ મળી જતો અત્યારે તો પિસ્તાલીસ દિવસ લાગે છે એડવાન્સમાં બુકિંગ કરવાનું આપણે અને ત્યારબાદક પછી પણ પિસ્તાલીસ દિવસે આપડો બોટલ આવે બોલો એટલી બધી સમસ્યાઓ થઇ ગયઈ છે
એ તો સાચી વાત છે લાગે એવું અને જે પૈસા વાળા છે એ લોકોને તો ચલો માની લઈએ કે એ લોકોને તકલીફ ના પડે પણ જે લોકો પાસે નથી એ લોકોને તો હવે ખાવાના પણ લાલા પડે છે
સાચી વાત છે હા હ બહુ બહુ ફફા પડી છે એ લોકોને તો પૈસા વાળા હોય એ તો ગમે તે રીતના વધારે પૈસા આલિને નહી બધું સેટિંગ કરીને બે નંબર માં વસ્તુ લઈને એમનું જિંદગી ન ગુજારો કરે પણ જે લોકો પાસે નથી લોકોને ખરેખ ખર બહુ તકલીફ પડે અને તોય પણ આપડા ગુજરાત માં તો આપડે જોઈ કે બધું કમ્પ્લીટ છે બરાબર પણ જો બીજા રાજ્યોમાં તમે જોઓ કેટલી બધી ગરીબ આ બધી રીલ્સોમાં અને ટીવીમાં જોઈએ આપણે તો આપણને તો એવું થાય કે આપણેે લકી છીએ કે આપડી લાઈફ
હા એ સાચી વાત હા એ સાચી વાત છે તમારી કારણ કે મેં ઘણી બધી જગ્યાએ અને ખાલી આમાં નહી ગુજરાત વુમન સેફ્ટી માં બી મહિલાની સુરક્ષામાં બી ગુજરાત આળ આગળ છે તમે હજુ બીજા રાજ્યો કે બીજી જગ્યાએ જાઓ ને તો તમને સમજણ પડે કે નથી આવું વાત વાતાવરણ બધે એમ આટલું સુરક્ષિત
સાચી વાત અહીં તો આપડે અ એક આટલા બધી સુવિધા વાલી કે એક નંબર મારીએ ને આવી જાય તૈયારીમાં જો મહિલાને કશો પ્રોબ્લેમ થયો હોય એમને કશી સમસ્યા અને એ તો છોડા પણ આજુ બાાજુ વારા એટલા હારા કે એમને મા પડે ખાલી મે મારો તાનો અનુભવ કે રસ્તા ઊભા હોય ને તો એ બે ત્રણ જણ અજનબી હોય
આઈ ને હા હા હા એતો સાચી વાત છે. તો મેં પણ અનુભવ કર્યો છે. કે આપ પણને લાગે કે ના વ્યક્તિ આપડી મદદે આવે છે જયારે બીજા રાજ્યોમાં એવું નથી હોતું. અને ઉપરથી બીજા રાજ્યમાં તો છોકરીઓને ઘરમાં રહેેવાનું કે.
હાચી વાત છે એ એ બાબતે તો આપડે બઉ ગજરાતમાં તો આગળ છોકરીઓને ભણાવે પોતાના પ પર ઉભી કરી દેય કે કાલ ઉ ઠીને એમને કઈક એમને પરણાવે સાસરે બાસરે મોકલે તો એમની જાતે બધાઈ વસ્તુ સામે લડી શક કે સારી રીતે.
હ એ બાબતે તો સાચી વાત છે. ગુજરાત અને પાણી ની મા હમારી પણ બીજા રાજ્યોમાં તમે જુઓ તો પાણી માં પણ એવું છે. કે લોકોને હા તહીંયા તો આટલા ઉનાળામાં તયનું તો ટેમ્પરેચર એમય તાપમાન એમય વધાર છે. અને માય પાછું હવે ગરમીમાં તો એ લોકોની શું હાલત થશે આપડે વિચારી પણ ના શકીએ એમ.
સાચી વાત છે અને આ પડે અહીં પણ એ વાત સાચી વાત છે એ લોકોને બઉ તકલીફ આ બા જુ લોકો એટલો બધો પાણીનો દુરઉપયોગ કરે છે ને ઢોરે પેન રેલો જાય આ તે આવું બહુ લોકો વિચારતા નહી કે જે વસ્તુ આપ પણને મલી છ છે એની કાપડે કિંમત
કદર કરીએ સાચી વાત છે હમ હમ અમારે અહિયાં જોવો ને દર બીજા દિવસે કોકનું ઘર ધોવાતું હોય. કોકની કોકની અગાસી ધુવાતી હોય એ બધું ચાલુ જ હોય એમ
સાચી વાત છે પણ હું તો એમ જ કવું કે આ સરકારે થોડુંક એ તો કરે જ છે પણ તોય એવી એવી કોમ્યુનિટી બનાવી છે એવા ગ્રુપો કે આ લોકો અલગ અલગ ગામોમાં જઈને આવું બધું બતાવે બધાને ભેગા કરીને કેમ્પ બેેમ્પનું આયોજન કરે અને બતાવે કે કેટલી આપણને સારી રીતના સુવિધાઓ મળે છે તો તમે એની અ કિંમત સમજો અને એ રીતના ઉપયોગ કરો કે ના કે આડેધડ કરજો
અરે સરકારે શું નથી કર્યું પાણીના બચાવ માટે બેટી બચાવ માટે જોકે એવું નહી કે સરકાર ન બેસા વાક નહી એ લોકો પણ અત્યારે જો ને આ વિકાસના નામે ને આ બનાવવાના નામે પેલું બનાવવાના નામે વૃક્ષો કાપ એજ છે. પણ જાગૃતિ તો હા જાગૃતિ તો સરકારે લાવી જ છે પણ લોકોને છે ને સુધરવું નથી એવું છે.
પણ કેવું છે આમાં પચાસ ટકા કામ થાય છે અને પચાસ ટકા નહી થતું અને એનું કારણ એવું જ કે પચાસ ટકા લોકો હારા હોયને પચાસ ટકા એમ જ રહીને ખોટું કામ કરનારાય હોય છે એટલે આ દેશ આગળ નહી આપવા
હા એ તો સાચી વાત છે એમાં કોઈ શંકા નથી અને મને પણ એવો અનુભવ થયો છે કે મેં કોક જગ્યાએ જયારે ગઈ છું ને ત્યારે સરકારી કામ બહુ સારી રીતે થયું છે.
હમ હમ
ગ્યાએ જઈએ ને તો પછી થોડુંક સમસ્યાઓ નો સામનો કરવો પડે એવું થાય તો આમાં પણ કારણ કે તમે બહારના દેશોમાં તમે જોશો ને તો તહીંયા એક કામ શું કહેવાય અમ એક લિમિટ છે. કે આટલા લિમિટની ઉપર તમારે પાણી નહી વાપરવાનું અને લિમિટની એમ ઉ પર તમારા ઘરમાંથી ધુમાડુ બી નાની
સાચી વાત છે અને એ બાછું આ તો અહીં તો જો કે કેટલા લોકો હોર્નને બોન કેટલુંબધું વગાડે તોહી તો વગાડે જ નહી સેજબી એટલે તોયનું આમ બધું વાતાવરણ સામે અને પાછું આપડે કોઈ રોડ ક્રોસ કરવો હોયને તો તો અહીંયા આગળ એવું આમ ફેસિલિટી છે કે કંઈક બટન કે એવું દબાવવાનું એટલે બધા જ સધનો કમ્પ્લેટ એ જેગલે ઉભા રેને પછી જેને રોડ ક્રોસ કરો હોય એ આસાાનીથી કરીદે એમ
એવું મેસેને ક્યાં જાપાનમાં એવું મ
હમ જાપાનમાં અત્યારે કુદમર ભાઈ લંડન છે ત્યં એવું જ છે બધી જગ્યા એ ખસી બધી જગ્યા એવું છે અને ત્યનું આટલું બધું નિયમો ના કારણે જ ત્યનું હવામાન એટલું બધું શુદ્ધ છે કે આપડું આયુષ્ય એમનેમ પા થી દસ વરસ તઈ રહીએ તો વધી જાય એવું મન લાગે છે
હા એદને કારણ કે એક તો સુ તો હવા મળે શુદ્ધ ખા ખાવાનું મલે પહેલી વસ્તુ તો આપણેે ભારતમાં તો બધા બધી વસ્તુમાં ભેળ છેેડ અત્યારે
સાાચી વાત છે અળે તમને માનો ત‌ઇતો આપડે કેવું પેલું ચૂલો હડ અગા હોય ને તૈયારી અહી આપણે કેટલા બધા લોકો અ સળગાય છે એના લીધે તેજવા ર તો હવામાન નું પ્રદુષણ થાય પણ અ કેવું કે તહી તો આપણે બહાર ચૂલો બૂલો ના હરગાવાય સજ્જય ની તને તૈયાર તેમા આવી જાય પોલીસ કે કે આઈ જાય કે ઉંમર ભાઈ કેતો તો મન બહુ ખ્યાલ નહીં પણ એવું થાય છે સન તૈયારીમાં લેવાય એમ
એ લોકો ના ઘરમાં છે ને પેલું કઈક મશીન લગાયેલું હોય છે જે અ એમના ઘરમાં કશું ઓઇલી બનાવે કે ગમે તે બનાવે ને તો એનો જે ધુમાડો હોય ને એને શોષે પછી કેવું હોય છે કે જો એક લિમિટ થી વધારે ધુમાડો મતલબ મતલબ એનું જે લિમિટ હોય એનીથી જો વધી જાય ને તો સાયરીન વાગવા લાગે
બરાબર હમ એ સાચી વાત હશે સાચી વાત
અને એવું લગાયું કેમ હોય કે કદાચ ઘરમાં આગ લાગી હોય કે ગમે તે પ્રોબ્લેમ થઈ હોય તો એનો ધુમાડો જે હોય એ તં શોષાઈ જાય અને તં પછી સાઈરન વાગે તો જે એની વ્યવસ્થા હોય બચાવનાર વ્યવસ્થા એ આવે અને તમને બચાવે એટલા માટે તે હોય પણ આ પછી આપણે રસોઈ કરી તો એનો જ બી ધુમાડો એ લઈ લે અને પછી એના સાયરન વાગે તો પછી ત અહીં તમને વોર્નિંગ મલી જે કે તમે આવું ના કરી શકો
હમ બરાબર આ એ વાત હશે સાચી વાત.
તો આવું વ્યવસ્થા પણ આવી વ્યવસ્થા ચોખ્ખી હવા. પછી લોકોનું જે જીવનશૈલી હોય એ ઉચ્ચ હોય બીજા બધા દેશો કરતા તો આવા બધા ને લીધે છે ને તહિયા લોકોનું જીવન જે હોય સુખમય હોય સુવિધાજનક હોય અને એમની ઉંમર પણ જે આવ્યું પણ હોય એ પણ વધારે હોયું હોય.
સાચી વાત છે. એ તો સાચી વાત છે એ આ એ મોટી કમ્પેરિઝન છે જો આપણા દેશની અને એ લોકોની વાત કરીએ ને. તો લાઈફ સાઈલ ખૂબ જ અલગ. છે અને એ વાતે હું કરું ને તો પ્રાઈવેસી માં પણ એ લોકો નો નંબર આવે. ત એ બધા ને અહિયાં માટે. એક બીજી ન ફોન બંધ કશું લઈને ચેકબેક ના કરે ઇવન એ લોકો એવા હોય ને કે કોઈ ન ફોન રિંગ વાગતી હોય ને તો વાગવા દે પણ આપડી જેવું નહી કે તૈયારી માં મૂકી દેવો. બીજા જવાબ આવે એવું નહી એવું પાકિસ્તાનમાં. તો બોુ જ. છે એવું મેં એક અમાર મેડમ હતા એ કઈક મુસ્લિમ જ છે તો એમના રિલેટિવસ ક રતા હશે તો આવી રીતના વાત.
બ બરાબર. કઈ નહીં હવે જોઈએ આપણામાં ક્યાં સુધી.
હ એજ ને ચાલ્યા કરે એ તો બધું જીવન છે શું કરીએ જેમ ચાલે એમ ચાલવા દેવાનું અને આપડે રું બધા પોતાનું. અ સ્વૈચ્છિક રીતે એ લોકોને આપણે આગળ રહેવાનું અને આપણે કઈક ખોટું. થતું હોય તો અટકાવવાનું એજ આપણું. અ નાગરિક ર હ મેન આપડું. તબ જ છે. ભારત ના નાગરિક તરીકે કોઈ ખોટ. થતું હોય તો અટકાવએ બીજું શું કરી શકે.
હ હ સારું સ હા જમી લો તમે હું પણ જમી લો હું હા.